અવાજું
હા હા આવ્યો કેમ છો.
હા બસ જો એકદમ મજામાં તમે કેમ છો.
બસ મજામાં
બસ જો આજે મેં કીધું લાવ તો વાત કરીએ તમે લોકો હમણાં ફરીને આવ્યા ને તો અમારે કેવું દિવાળીના વેકેશનમાં જવાનો પ્લાન છે ફરવા. તો બીધું થોડા કયા કયા ફરવા જેવા સ્થળો છે તમે વારંવાર જતા હોય તોમે. થોડી માહિતી તમારી પાસેથી લોવ. આમ તો હજુ વાર છે, પણ કેવું કે હવે ટ્રેનમાં કે ફ્લાઈટમાં કે બુક કરાવી હોય ટિકિટ. તો વહેલી જ કરાવવી પડે એટલે મેં કીધું કે પછી દિવાળીનું વેકેશન હોય ને એટલે એટલું બધું રસ હોય ને કે પછી ટિકિટ જ નથી મળતી. એટલે ઘણી વખત કેવું થાય કે પ્લાન બનાવી લઈએ બધું કરી લઈએ કે આપ પ્લેસ પર જશું બધું સર્ચ કરી લઈએ અને પછી એને ટાઈમે ટિકિટ જ ના મળે અને પછી કેન્સલ કરીને આજુબાજુમાં જ ક્યાંક ફરવા જવું પડે જે આપણે કાર લઈને જઈ શકીએ એવી રીતે તો આવું ઘણી વખત થયું છે એટલે મને થયું કે, આ વખતે થોડુંક છે ને, એકદમ એડવાન્સમાં થોડું માહિતી ભેગી કરી. અને એડવાન્સમાં થોડુંક બુકિંગ કરાવવું છે, એટલે લાવ થોડી વાત કરીએ ને, તો આપણને આઈડિયા આવે બધા પાસેથી. અલગ અલગ વાત કરીએ તો ખબર પણ પડે કે, કયા કયા સ્થળ સારા છે. એટલે ક્યારેક એવું થાય કે, આમ યુટ્યુબ પર જોઈએ અથવા તો ક્યારે ગૂગલમાં સર્ચ કરીએ ને, તો આપણને પ્લેસ બહુ સારું સારું, બધા રિવ્યુ ને હોય. પણ જયારે રિયલમાં જાય ને, ત્યારે એટલું બધું ના હોય ખાસ. અને ઘણી વખત એવું હોય કે, જે બહુ જાણીતા જગ્યા ના હોય, પણ છતાં પણ ત્યાં ફરવાની ખુબ મજા આવતી. તો બધા પાસે આમ આઈડિયા લઈએ તો થોડો આપણને વધારે મજા આવે. પ્લાન કરીએ ત્યારે.
તો તમારી પાસે આવો કોઈ આઈડિયા છે ખરો?
હા, હા. એકદમ ચોક્કસ તમને જરૂર જણાવીશ. અને હમણાં જ નું, હું તમને કહું કે અમે લોકો હમણાં ડિસેમ્બરમાં ગયા હતા. આપણે નોર્થ ગયા હતા ને, અમે લોકો ત્યાં અમૃતસર ને ચંદીગઢ. કુલ્લુ મનાલી, ઈ શિમલા ઈ બાજુ ગયા હતા. અને તમે, એટલે તમને ઈ જાણવું છે કે તમે અમે બાય રોડ ગયા હતા કે? ટ્રેનમાં ગયા હતા કે ફ્લાઈટમાં? એટલે એની બી તમને માહિતી આપું કે. મતલબ, જે અમે ગયા હતા એ પ્રમાણે હું તમને જણાવું. તમને શું જાણવું છે?
હા, હા, એટલે તમે જે ગયા હતા એ પ્રમાણે પણ મારું છે ને. અ મેઇન એવું છે કે, મારે દિવાળીમાં જવાનું છે ને. તો આમ બહુ ઠંડુ પણ ના હોય, બહુ ગરમ પણ ના હોય, શિયાળો જ સ્ટાર્ટ થયો હોય એટલે. એટલે મારે કોઈ પણ પ્લેસ ચાલશે. એટલે તમે જ્યાં ગયા હોય એની માહિતી આપો ને, કેમ કે બહુ ઠંડી હોય તો અમુક પ્લેસ ના લઈ શકીએ, બહુ ગરમી હોય તો ત્યારે અમુક જગ્યાએ ના જઈ શકીએ. પણ મારું કેવું, આમ મિડલમાં જવાનું છે ને. હજી શિયાળો સ્ટાર્ટ નહીં થયો હોય ને, એટલી બધી ગરમી ના હોય, ચોમાસું જ કમ્પ્લીટ થયું હોય એટલે તો. એટલે મને ચાલશે કોઈ પણ સ્થળ વિશે
ઓકે, ઓકે. ભલે, ભલે. હું તમને ચોક્કસથી જણાવું, એ જ જણાવું. અમે ભલે ડિસેમ્બરને નવેમ્બર એન્ડ ડિસેમ્બરમાં ગયા હતા. પણ અત્યારે તો શું, બઉ બરફ ઘણો જ હોય એ ટાઈમે? ત્યાં કુલ્લુ મનાલી માં એટલે તમે હજી જયારે શિયાળો શરૂ થવાનું હશે. ને એ ટાઈમે જશો તો એટલો બધો વાંધો નહીં આવે. અને તમારો મતલબ કેવાય ને કે, સાવ નાનો બી નથી તમારા બચ્ચાઓ. કે જે એકદમ છ-આઠ મહિના બાર મહિના ના હોય ને, તો એ લોકોને આપણે એમ થાય કે ન લઈ જઈએ. જોકે ત્યાં તો જે લોકો વસે છે, એમના બી છોકરાઓ થાય જ છે. પણ એ લોકોને ત્યાં રહેેવાની આદત હોય, કેમકે એમનો જન્મ જ ત્યાં હોય. પણ આપણા જે બહાર થી જનારા હોય ને, એ લોકોને એટલી બધી ત્યાંની આદતો ના હોય. એટલે આપણને થોડું ઓછું ફાવ્યું, પણ આપણા છોકરાઓ હવે મોટા છે થોડાક. એટલે આમ લઈ જઈ શકીએ એવી જગ્યા એવા છે. તો એની માટે અમે લોકોએ શું કર્યું હતું કે, અમે છે ને એક એ કેવાય ને, એજન્સી જેવી ટુર ની બુક કરી હતી અમે લોકોએ. એટલે અમે લોકો એ લોકો સાથે જ ગયા હતા, એટલે અ બસ જ હતી એ લોકોની. અને શરૂઆત થી ગુજરાતી ભાઈ હતા આપણા. એટલે શરૂઆત થી કરી અને આપણેે પાછા આવ્યા ને. ત્યાર સુધીમાં તમને હું શું કહું કે, એકદમ જલસો પડી ગયો અમને તો. એટલી બધી મજા આવી ગઈ ને, નહીં ખાવાની ચિંતા, નહીં ત્યાં રેવાની ચિંતા. કે નહીં, કેવી રીતે ક્યાં પહોંચવું ને શું.. કંઈ ટેન્શન વગરનું ત. પ્રવાસ હતો અમારો. આખું પ્રવાસ એટલું સરસ થઈ ગયું ને. અને તમને હું એમ જણાવું કે, એ લોકો કો જે દિવસે નક્કી કર્યું ને કે આપણે હવે આ મહિનામાં જવું છે એના અમે ત્રણ મહિના પહેલા એની બુકિંગ કરી હતી. બરાબર એટલે એ ત્રણ મહિના પેલા એ લોકોની બુકિંગ આપવાની હોય તમે કેટલા જણા જાઓ છો નાના છે મોટા છે તમારી બધાની વોય કેહેવાની હોય. અને એ પ્રમાણે તમારી બુકિંગ થાય તમને બસમાં ક્યાંથી કઈ જગ્યાએથી ત્યાંથી લઈ જશે ત્યાં તમને ઉતારશે તમારી કઈ હોટલ હશે? તમારું જમવાનું મેન્યુ શું હશે કેમ કે પ્યોર વેજજ હતું આપણું ગુજરાતી હતું એટલે. ને આપણને તો એજ ફાવે ત્યાં બી બીજું ન ફાવે એટલે આપણે જમવાની તો બિલકુલ એટલે આમ કેવાય ને આમ જબરદસ્ત મજા આવી ગઈ. મારા છોકરાઓ તો એકદમ ખુશ થઈ ગયા. નહી તો એ લોકોને એમ હતું કે આપડણે ત્યાં શું મળશે કેવું મળશે? પણ એટલી બધી મજા આવી ને! તો જતા વખતે બી આખું એકદમ સરસ પ્રવાસ હતું આમ સ્લી પર બસ હતી એકદમ સરસ મજાની. અને સુતા સુતા આરામથી પહોંચી ગયા અમે લોકો ત્યાં અમને મસ્ત કેવાય ને કે એમ હોટેલ ની બુકિંગ કરાવેલી હતી એ લોકોની. ફર્સ્ટ ક્લાસ હવે એસી તો ત્યાં આપણે જરૂર ના હોય ને હોય બી નહીં લોકો ત્યાં એ લોકો પાસે. બહુ ઓછી હોટલો હોય ને એ લોકો પાસે જ એ લોકો પ્રોવાઈડ કરે. અદરવાઈઝ ત્યાં તો પછી આપણે હીટર લેવા પડે આપણે તરત ભાડા પર. એટલે ઈ અમને બધી જ વ્યવસ્થા એ ભાઈ એ કરી આપી હતી. હોટેલ ની જમવાની રહેેવાની. અને બધા ત્યાં જોવાલાયક સ્થળ જે બી હતા ને બ બધા જ અમને એમને બધા જ ફર આવ્યા એટલે એટલી બધી મજા આવી ગઈ અમને.
હા એટલે તમારો આ અનુભવ છે ને એ ખરેખર મને ગમ્યો કેમ કે મં છે ને ઘણા લોકો પાસેથીવું સાંભળ્યું હતું. કે આવી એજન્સી થ્રુ આપડણે જઈએ ને તો એ લોકો આપણને બધા પ્લેસ ના બતાવે એને વધારે ટમ આપડો ટ્રાવેલિંગ માં જતો રહે ને ફરાય ઓછા સ્થળ ને એટલે અત્યાર સુધી છે ને હું એવું પ્રિફર કરતી હતી. કે હું મારી જાતે મતલબ ફ્લાઈટ કે ટ્રેનની ટિકિટ બુક કરાવવું અને પછી બધું ગૂગલમાં સર્ચ કરી રાખું કે ત્યાં ફરવા માટે કોઈ જગ્યાએ જઈએ તો કયા કયા પ્લેસ છે? અને એને વિઝિટ કરતા કેટલો સમય લાગે એ રીતે ત્યા આખું છે ને હું પ્લાનિંગ કરું અને પછી જવાનું વિચારતી હતી. પણ તમે જે કહ્યું ને એ ખરેખર મને ગમ્યો કે તમારો અનુભવ આ રીતે એજન્સી થ્રુ સારો રહ્યો. એટલે આમ કેવું એજન્સી રીતું કરીએ તો મતલબ હોટેલ બુક કરાવવાની કઈ ચિંતા નહીં. જમવાની કઈ ચિંતા નહી અને અ ખાસ તો મતલબ આપણને એવું જોઈએ કે જો જમવાનું સારું મળે કે ના મળે. એના બદલે જો આ ગુજરાતી આવી રીતે રસોઈયા હોય આપણી સાથે તો એ ટેન્શન ના આવે અને નહી તો પણ આપડણે કેવું થાય કે બહાર જમવાનું સારુ નહીં મળે તો એવુ વિચારી વિચારીને આપણે નાસ્તા જેટલા અહીંથી ઉપાડીને લઈ જઈએ ને. કે આપણી બેગ્સ નું વજનને બધું વધી જાય ને બધું પછી એને મેનેજ કરવું ત્યાં એટલા દિવસ થોડું અઘરું થઈ પડે એટલે મને ખરેખર તમારો આ અનુભવ ગમ્યો. આ સિવાય મનાલી સિવાય કોઈ દક્ષિણની અંદર કે બીજા કોઈ કન્ટ્રીમાં તમને કઈ અનુભવ છે ફરવા જવાનો?
હા હા ચોક્કસ એ બી હું તમને કહું કે અમે લોકો છે ને સાઉથ તરફ ગયાતા. અને ત્યાં આપણે કુર્ગમાં અમે ગયા તા. તો ઈ જગ્યા તો એટલી બધી સરસ છે નેને ત્યાં તો હું તમને શું કહું! કે મારા છોકરાઓને તો ત્યાં બી એ એટલી જ મજા પડી ત્યાં તો અમને એવું થોડું ટેન્શન હતું મને. કે ત્યાં શું આટલું બધું ગુજરાતી કે એવી પબ્લિકો આપણને જમવાની હોટલો ને એવું બધું ના મળે. પણ ઈ તો ટ્રીપ અમે લોકોએ છે ને એ રીતે ઈ એજન્સી વાળા ભાઈ તરફથી જ કરી હતી. એટલે ત્યાં બી અમને કોઈ જાતનો વાંધો નહીં આવ્યો ને ત્યાં તો શું હતું કે બધું રસ્તા આખા રસ્તામાં તમે તમને કહ ને એટલા સરસ બધા. એકદમ લીલોછમ વાદળા મતલબ લીલાછમ ઝાડની વચ્ચેથી જે આપણને આમ વાદળા દેખાય નેવ પર આકાશ દેખાય ને એ એટલી બધી મજા આવે ને આખા રસ્તા પર તમને હું કહું ને તો કોફી ની સુગંધ આવતી હોય. કેમ કે ત્યાં બધા કોફી નું કેવાય ને બધું ઉગમણી ત્યાં જ થતી હોય છે, એટલે એટલી બધી સરસ સુગંધ આવે પ્લસ એટલું બધું વાતાવરણ ચોખ્ખું અને ક્યાંય તમને પ્રદુષિત હવા ન મળે ને એટલી બધી સરસ મતલબ કેવાય ને આમ જોઈ ને આપણને ત્યાંથી પાછું આવવાની બિલકુલ ઈચ્છા જ ન થાય. અને અમે લોકોએ તો છેને, ત્યાં એક સ્ટે અલગ થી મતલબ ગયા અમે લોકો એજન્સી તરફથી જાતા સાથે ટુરમાં ગયા હતા, બસમા પણ અમે ત્યાં પછી એ લોકોને બે દિવસ અમે એક્સ્ટ્રા લીધેલા એટલે એ લોકો સાથે જેટલું ફરવાનું હતુ, કે પછી ત્યાં કેવાય ને કે હાથી, સાથે રમવા માટે ત્યાં છેને એલફ એવા બધા હોય તો હાથી, આખુંજો પાંચ છ હાથી હોય એ દરિયામાં આમ મોટું એમ કેહેવાય ને એમ તળાવ જેવું હોય, એક સારું એવું મોટું હોય એમાં એ લોકોને હાથીને નવડાવવાની આપણને તક આપે એટલે મારા છોકરાઓ તો એટલા બધા રાજી થઈ ગયા, ને કે હાથીને અમે નવડાવશું એમ કરીને ત્યારે નાના બી હતા એટલે એ લોકો ને બહુ મજા પડી ગઈ. કે હાથીને નવડાવે ને પછી હાથી પોતાની સૂડમાં પાણી લે ને આપડી પર આમ ફુવારો કરે એટલે બહુ એટલે બહુ મજા આવી ગઈ. ને ત્યાં ખાવા પીવામાં તો અમને એટલું પ્રોબ્લેમ નહો, તુ થયુ. કેમ કે બધું આપડે સાઉથ ઇન્ડિયન ફૂડ આપણને મળી રહે. એટલે અમને ઈ ખાવા પીવાવામાં વાંધો ત્યાં ન હોતો હો એમ અને જે ઘરમાં અમે લોકો ત્યાં હોમ, સ્ટે લીધેલુ બે દિવસનું જે અમે એકલા રહ્યા, હતા ને એ અમે હોમ સ્ટે હતુ, એટલે એને પણ ફાઇવ સ્ટાર ની રેટિંગ મળેલી હતી ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં એનું નામ દર્જ કરેલું છે એટલે એટલું બધું સરસ ઈ એક હતા મતલબ સ્ત્રી અને પુરુષ બે હતા. એ લોકોએ આખું સેટઅપ એટલે ફ્રેન્ડ હતા એ લોકો એ લોકોએ આખું એવું સેટઅપ કર્યું છે. ત્યાં કે જે તમને ઘર જેવું ફીલ, આવે આ આખું આંગણુ હોય. ત્યાં આખું બધા ઝાડ વાવેલા હોય ને નાના નાના પશુ પક્ષી હોય. સવારે વહેલી સવારે તમને એટલા સરસ બધા અવાજ સંભળાય ને તો આપડે તો ક્યારેય જિંદગીમાં સાંભળ્યા ન આવા બધા એટલે અમે સાઉથ તરફ આ રીતે કુર્ગ માં ગયા ત એટલે એમાં બી અમને બહુ મજા પડી ગઈ.
ના તમે જે આ હાથી નો અનુભવ ક્યો ને ખરેખર મને ખુબ ગમ્યુ કેમ કે મારા બાળક છે ને એને મતલબ એવું છે, કે પ્રાણનું તો બહુ જ ગમે એટલે મને એવું લાગે છે કે કદાચ એને તમે જે કહ્યું એ રીતે જો આવી બધી બધી એક્ટિવિટીઝ હોય કે જ્યાં બાળકોને ગમે તો ત્યાં એમને ખુબ મજા આવે એટલે લોકો કેવું એના સ્ટડીમાંથી ફ્રી ના થતા હોય અને આવી રીતે આપણે આવી જગ્યાએ લઈ જઈએ ને તો એ કદાચ બધો જ થાક ઉતરી જાય અને ફરીથી રિલેક્સ થઈ અને પાછા પોતાનું જે સ્ટડી હોય, એમાં વધારે સરસ રીતે ધ્યાન આપી શકેમ અને આ તો ખરેખર મતલબ પ્રાણીઓ સાથે રમવાની જે મજા છેને, એ સૌ થી બાળકોનું પ્રિય હોય. અને બાકીની કઈ રાઈડ્સ હોય કઈ એક્ટિવિટીઝ હોય, તો બીચ. પર પણ મારા બાળકને બહુ ગમે એ ત્યાં જઈને પેલી બનાના રાઈડ ને એવું બધું હોય. કરવું એને બોજ ગમે અને પાણીમાં પણ એને નાવું બહુ જ ગમે એટલે એ ખરેખર મતલબ આવી કોઈ જગ્યા હોય જ્યાં બાળકોને ગમે ને અને બાળકોને ખુશ જોઈએ ને તો આપણને પણ મજા આવી જાય એટલે આપણને એવું થાય કે જ્યાં બાળકોને ગમે ને એવા પ્લસ ફર ફરવા જોઈએ તો એ પણ ખુશ અને એને ખુશ જોઈને આપડણે પણ ખુશ થઈ જઈએ અને આપડણે પણ રિલેક્સ કરીએ એટલે તમારા તમારા બંને અનુભવો મને ખુબ જ ગમ્યા ખરેખર અને મારે એ ચાવું હતું કે દિવાળી ટાઈમે આપડણે જઈએ તો ત્યાં ઠંડી મનાલી સાઈડ કે એવું વિચારીએ તો ત્યાં એટલી બધી ઠંડી હોય છે ખણ કે ગરમ કપડાંની જરૂર પડે
હા હા સો ટકા એટલે તમને ગમે એવી સિઝનમાં જાાવ ને ત્યાં તો તમને તમારી સાથે બચ્ચાઓનું ને પોતાનું બધી જ વ્યવસ્થા કરીને જ રાખવી જોઈએ કારણ કે ત્યાં ઠંડક હોય જ છે અને આપણને એ ઠંડક ની આદત ના હોય એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર હોય કે ડિસેમ્બર ફેબ્રુઆરી હોય એટલે આપણેે પોતાની રીતે ગરમ કપડા શાલ ને બધું જ આપણને વ્યવસ્થા કરવી જરૂરી જ છે ને તમે બધું સાથે લઈને જ જજો કેમ કે ત્યાં આપણને કોઈ બી કઈ વસ્તુ લેવામાં પૈસા નાખોયના કરતા આપણા ઘરે બધી વસ્તુઓ હોય જ તો સાથે બધું લઈને જ જતા રહેવાનું એટલે તમને સારું પડશે કાંઈ વાંધો નહીં આવે ને બહુ જ મજા પડશે ને હું તો તમને એમ જ કહ છું કે તમે ત્યાં જ જાાવ તમને તમારા છોકરાને તમારા આખા પરિવારને મજા આવી જશે ને મોજ પડી જશે એમ
ચોક્કસ ચોક્કસ તમારા અનુભવો ખરેખર મને પ્લાનિંગ કરવામાં ખુબ જ મદદરૂપ થશે મને તમારું આજ અનુભવ શેર કર્યા ને એના માટે તમારો ખુબ ખુબ આભાર અને હજુ પણ ભવિષ્યમાં મારે કઈક જાણવું હશે એ સ્થળ વિશે તો હું તમને ચોક્કસ ફરીથી ફોન કરીશ
જરૂર જરૂર ચોક્કસ મળ્યા ત્યારે ઓકે
ઓકે આવજો